હ મિત્ર.
શું મારો અવાજ આવી રહ્યો છે.
હા આવીવેર જ છે.
મે શું કરી રહ્યા છે અત્યારે.
ના નહી હવે તો હું ફ્રી જ છું બેસીને છું.
બરાબર તમે કઈ શિકષણિક કાર્યમાં શું કરીધા યાર.
હવે તો હું કોલેજ કર હું.
બરાબર.
તમે.
હું પણ કોલેજ કરી ગયો છું. તમે કઈ શાખામાં અભ્યાસ કરો છો.
હ વિકોમ વિજય.
ત્યારે હું પણ બીકોમ કરી રહ્યો છું. તો અત્યારે તમે ફર ફ્રીજ છો.
હા હા હવે ફ્રીજ છે.
હ આજે તો રવવાર હોવાથી. તમ તો કોલેજમાં તો રજા છે સર.
હા.
તો ચાલો આપણે આજે કઈ ટોપિક પર ચર્ચા કરીએ. તો.
હા.
તમે મારે મારો સહકાર આપવા તૈયાર છો.
હા.
આજનો આપણો ટોપિક છે ભારત ભારત ના તહેવારો. તો ભારત દેશ. ખૂબ મોટો દેશ છે. જ્યાં ખુબ મોટા પ્રમાણમાં વસ્તી જોવા મળે છે. આપણે જાણીએ જ છીએ ભારત એ સૌથી વધુ વસ્ ધરાવતા દેશ છે તેમાં. દરેક રાજ્યમાં અલગ અલગ લોકો રહે છે. તેવાનો તહેવાર અલગ અલગ હોય છે પછી. ધર્મો અલગ અલગ અલગ હોય છે તે અલગ અલગ. ભાષાઓ બોલે છે છતાં પણ. તહેવારો બધા જોઈવે છે. બધા જ ધર્મ ના તહેવારો બધા લોકો સાથે મળીને ઉજવે છે. તહેવારો એ આપણા માટે ખુબ. મહત્વની વાત છે કે બધા લોકો સાથે મળે દવા જો છે. જેમ કે દિવાળી હોય હોળી. હોય પછી થોડાપ હોય. આ બધું બધા લોકો સાથે મળીું છે તેમાં. લોકોકો. બધા એક સાથેથ ઘરે મળે છે દિવાળીની રજા હોય છે બધા લોકો બધા સાથે મળી શકે છે. અને સુખી રીતે તેનું. ઉજવણી કરે છે જેથી લોકો. બધા વચ્ચે પ્રેમ વેચી શકે. અન્ય કાર્ય કરી શકે છે તમે પણ. હા, તહેવારો તો, ત તહેવારો વિશે જાણતા જ હશો. અહ તમે કઈ જણાવશો?
હા, હા જરૂરથી. તો મિત્ર, ભારતને વિશ્વભરમાં તહેવારનું દેશ તરીકે ઓ આપણા દેશમાં વિશ્વના લગભગ દરેક મહિનામાં કોઈક ને કોઈક તહેવાર આવે સે. આ તહેવારો માત્ર રજાના દિવસો જ નથી. પરંતુ તેઓ આપણા જીવનમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ એકતા, ભાઈચારો અને નવી આશા લઈને આવે છે. ભારત વિવિધ ધર્મો, ભાષાઓ, વિભૂષણ અને સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે. અહીં હિન્દુ, મુસ્લિમ શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી સહિત અનેક ધર્મના લોકો રહે સે. દરેક ધર્મના પોતાના તહેવારો છે. છતાં આપણે એકબીજાના તહેવારોમાં આનંદથી ભાગ લઈએે છીએ. આજ ભારતની સૌથી મોટી તાકાત છે. વિવિધતામાં એકતા તો મિત્ર આપણા દેશમાં ઉજવાતા દરેક તહેવાર પાછળ કોઈને કોઈક ઐતિહાસિક ધાર્મિક અથવા સામાજિક ધારણ રહેલું સે. દિવાળી પ્રકાશ નો તહેવાર છે. તે આપનને અંધકાર પર વિકાસ, અને અસત્ય પર સત્યતા અને વિજય નો સંદેશ આપે છે. ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. રંગોળી બનાવવામાં આવે છે, નવા કપડા પહેરવામાં આવે છે. અને મીઠાઈઓ વહેંચવામાં આવે સ. જેમ કે હોળી, હોય હોળી રંગનો તહેવાર સે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને પ્રેમ અને ભાઈચારા નો સંદેશ આપે સ. હોય આપણને મન ના ભેદભાવ ભૂલીને સૌ સાથે હળી મળીને રહેવાનું શીખવે છે. અને નવરાત્રી, નવરાત્રી ગુજરાત ની આવક છે. નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરવામાં આવે છે. લોકો ગરબા અને દાંડિયા રમી આનંદ વ્યક્ત કરે છે. નવરાત્રી નીચ માત્ર નૃત્યનો તહેવાર નથી. પરંતુ શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રાકૃતિક સે. રક્ષાબંધન. રક્ષાબંધન ભાઈ બહેનનો પ્રેમ અને વિશ્વાસ પવિત્ર તહેવાર સે. ભાઈ-ભાઈ, બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને ભાઈ ની રક્ષા કરવાનો સંકલ્પ લેશે. જન્માષ્ટમી. જો જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મંદિરમાં ભજન, કીર્તન થાય છે, અને દહીન દાંડી જેવા કાર્યક્રમ કાર્યક્રમો યોજાય છે. ઉત્તરાયણ. ઉત્તરાયણ ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. આ દિવસે આખો આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. પરિવાર અપને મિત્ર સાથે મળીને આ તહેવાર ઉજવવા માં આવે સે. હવે બધા જ ધર્મો ના તહેવારોની વાત કરી. જેમ કે ઈદ. ઈદ મુસ્લિમ સમાજ નો સૌથી મહત્વનો તહેવાર છે. આ દિવસે લોકો નામાંજ અદા કરે છે. એકબીજાની શુભેષા આપે છે, અને પ્રેમ તથા ભાઈચારા ન સંદેશ આપે છે. ક્રિસમસ. ખ્રિસ્તી સમાજનો મુખ્ય તહેવાર છે આ. દિવસે ઈશુ ખ્રિસ્તી ના જન્મની ઉજવણી થાય છે. ચર્ચોમાં ચર્ચોમાં પ્રાર્થના થાય છે. અને બાળકોને ભેટ આપવામાં આવે છે. ગુરુ નાનક નાનક જયંતિ. શીખ સમાજ માટે ખુબ જ મહત્વનો. દિવસ છે આ દિવસ છેવા. સમાનતા અને મહત્વતા ન સંદેશ આપવામાં આવે છે. તો મિત્રો તહેવારો નુ મહત્વ માત્ર ધાર્મિક નથી, તે આપણને પરિવાર સાથે સમય પસાર. કરવાની તક આપે છે. ના વ્યસ્ત જીવનમાં બધા સભ્યો એક સાથે બેસી બેસીને હસે વાત કરે છે, અને ખુશી વેચે છે, આ તહેવારોની સૌ તહેવારોની સૌથી મોટી ભેટ છે. તહેવારોનું આર્થીક મા તો ઘણું છે, બજારોમાં ખરીદી વધે છે. કપડા મીઠાઈ રમકડા શણગારની વસ્તુઓ અને ભેટોની માંગ વધે છે. કારીગરો વેપારીઓ અને નાના નાના ધ ધંધાઓથી સારી આવક મા આવે છે, આ રીતે તહેવારોની દેશના અર્થતંત્રને પણ મજબૂત, બનાવે છે, તો તમે કાઈ કરશો
હ તમે બિલકુલ સાચું કીધું તહેવારો આપણા માટે આનંદ અને ઉત્સાહનો મોટો જીવનમાં ખુશી લાવે તેવો માનસિક તનાવ ઘટાડે છે. પછી તહેવાર માત્ર સમાજમાં એકતા અને ભાઈચારો વધારે છે, અને પરંપરા અને સંસ્કૃતિ સંરક્ષણ આપ થાય છે, લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ આવે છે જયારે પરિવાર અને સમાજને સાથે મળવાનો અવસર મળે છે, ભારતના તમે કીધું તેમ મુખ્ય તહેવારો દિવાળી હોળી નવરાત્રી ઈદ ક્રિસમસ જે તહેવારો છે, એ આપણને ખુશી શાંતિ અને સહકાર નો પાઠ શીખવે છે. તેઓ માત્ર ઉજવણી નથી, પરંતુ માનવતા સંસ્કૃતિ અને એકતા નુ પ્રતિબંધ છે, તહેવારોના ઘણા ફાયદાઓ અને ગેરફાયદાઓ પણ છે, જેમ કે તહેવારો આવાથી ફાયદાઓ આનંદ અને ઉત્સાહ આવે છે, પછી બધા સભ્યો એકત્ર થાય છે, સંબંધો મજબૂત બને છે, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ જેમ કે રિવાજો લોકનૃત્ય, સંગીત અને પરંપરા આગળ વધે છે, પછી જોવા જઈએ તો ભાઈચારો સહનશીલતા વધે જ છે, વિવિધ ધર્મ અને સમુદાય વચ્ચે સમાજ અને સૌંદર્ય વધે છે, જેમ કે બધા લોકો ના બધા જ લોકો બધા જ બધા ધર્મ ના તહેવારો ઉજવે છે. જેથી ભાઈચારો વધે છે પછી આર્થિક લાભ પણ થાય છે. જેમ ખલતોવા જે છે દરેક તહેવારમાં અલગ અલગ વસ્તુઓનો વપરાશ થતો હોય છે જેમ કે દિવાળીઓ ફટાકડા પછી હોડીમાં રંગ વગેરે ન ઉપયોગ થાય છે જેથી તેનો ઉપયોગ થવાથી લોકો તેને વધુ પ્રમાણમાં ખરીદે છે અને તેથી ખરીદવાથી આપણા આર્થિક સ્થિતિ પણ વધારે વધી જાય છે પૈસા આપણા પાસે આવે છે. પછી જેના મોટા ગેરફાયદાઓ પણ છે જેમ કે ખર્ચમાં વધારે થાય છે. આમ તહેવારો આવે એટલે આપડે તો ઘર ઘરને એવું બધું સજાવટ કરે છે, તે માટે યોગ્ય સામગ્રી લાવે છે. તે માટે ખર્ચો વધારે થાય છે પછી જોવા જઈએ તો પર્યાવરણ ને પણ નુકસાન થાય છે. જેમ કે દિવાળી ના સમયમાં આપણે વધુ પડતા ફટાકડા ફોડીએ છીએ. જેનાથી ધવ્ની પ્રદુષણ થાય છે અને કચરો પણ ફેલાય છે. પછી આરોગ્યને લગતી સમસ્યાઓ થાય છે. જેમ કે તહેવાર આવે એટલે આપણે જોઈ છીએ દિવાળી ના તહેવારોમાં આપણે ખુબ વધુ પ્રમાણમાં મીઠાઈઓ ખાતા હોય છે, મીઠાઈઓ એ વધુ મીઠુ હોવાથી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે જેમ કે સુગર જેવા રોગો થાય છે. પછી સમય નો બગાડ પણ થાય છે. આપણે જોઈએજ છીએ દરેક તહેવાર આવે એટલે આપણે સ્કૂલ માં તો રજા જ પાડી છે સ્કૂલ કોલેજમાં રજા પાડે છે અને તેમાં આપણે તહેવાર ઉજવવા લાગી જાય છી જેથી આપણો કિંમતી સમય પણ વધુ બગડે છે પછી ભીડ અને અવ્યવસ્થા આપણે જોઈએ છે રજાઓ આવે એટલે બધા લોકો શહેરમાં જે વ્યવસાયના માટે ગયા હોય એ પાછા ઘરે આવે છે જેથી વાહન વ્યવહારમાં પણ વધારો થાય છે. લોકો વધુ પડતી ભીડ જોવા મળે છે જેથી અવાજો ભીડની મુશ્કેલી ઊભી થાય છે આપ પ્રકારના મોટા ગેરફાયદાઓ પણ છે તો તમે પણ એમ તો તહેવારો ઊજવતા હોય પણ તો હ વિરામ લઈએ તો તમારો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર
તમે પણ મને સારી એવી માહિતી આપી એના બદલ હુ તમારો આભાર માનું છું. એલો.
પાછા મળીશું.